હ જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ ભાઈ કેમ છો
બસ ભાઈ મજામાં તમે કેમ છો?
બસ ભઈ મજા
હા ભાઈ તમને ખબર છે કે અમરે તો આપડા આપણા આજુબાજુના વિસ્તારમાં અને બધા જ આપણા ભારત દેશમાં ઘણા બધા તહેવારો આવી રહ્યા છે તો હમણા નજીકમાં તહેવાર હોય છે તો તમને ખબર છે કે અ શ્રી જય જગન્નાથ ભગવાનજી નો તહેવાર છે. જે સોળ ઓગસ્ટ માં આવતો છે. અને તેમાં તમને ખબર જ છે કે કેટલું ધૂમધામથી તહેવારને મનાવવામાં આવે છે અને તેમાં આપણે જે રથ હોય છે તેના કારણે આપણે પેલું રથ ની જે લોરી પકડીને હોય છે તે લઈને આપડણે ચાલીએ છીએ આપણા વલસાડમાં બી આ તહેવારને મનાવવામાં આવે છે કેટલાક બીજાઓ મુકાય છે અને કેટલાક બધા વ્યક્તિઓ આવે છે ભગવાનને દર્શન કરે છે અને રથને ખેંચે છે. અને જે જે કઈ પણ પોતાનું આમ સુખ દુખ હોય તે ભગવાન સાથે શેર કરે છે. તે તમને કઈ રીતના તહેવાર વિશે કઈ માહિતી
હા સાચી વાત તમે જે કીધું છે જે જગન્નાથ જગન્નાથ ભગવાન નો જે રસ્તા ફેસ્ટિવલ આવે છે એના પછી જ તમે તમને ખબર હોય ગણેશ ચતુર્થી ને મટકી આવે છે આ જન્માષ્ટમી જન્માષ્ટમી તો તમને ખબર જ છે શ્રી કૃષ્ણ ભગવાન જન્મ થયો હતો તેમાં બધા આ છોકરાઓ મઠ્ઠથી ફોડે છે એક ઉપર એક ચડીને તો અમારા અહિયાં પણ મટકી નુ મહોત્સવ થાય છે દર વર્ષે જેમાં અ સોસાયટીના છોકરાઓ અ ચંદો ઉભરાવા જાય છે જેનાથી અ મંદિર માં પૂજા ઓ કરે છે બાર વાગ્યે મટકી ફોડે છે ને એના આગલા દિવસે પણ અ ડીજેવું લાવીને અ આખા સોસાયટી માં ફરીને કેઉ ફોડે છે તો તમારા અહીંયા આવું કઈ અ સેલિબ્રેટ કરે
હા ભાઈ તમે કીધું તેમ કે ગણેશ ચતુર્થી અને જન્માષ્ટમી આ બે તહેવાર તો અમારી અહીં ખુબ ધૂમધામ થી મનાવવામાં આવે છે અને અમે બધા એમાં ભાગ લઈએ છીએ કારણ કે જન્માષ્ટમીના કેટલું મજા આવે છે તમે કીધું તેમ કે શ્રી કૃષ્ણજી નો ભગવાન થયો હતો અને બીજા દિવસ જે સોસાયટી અને ફરિયા ના લોકો હોય છે તે લોકો મટકી બાંધીનેને ફોડે છે અને ખૂબ મજા માણે છે અને ગણપતિ પણ અમે ગણપતિ નો તહેવાર પણ મનાવીએ છીએ કારણ કે ગણપતિ માટે તો અમારે અહીંયા પહેલા જ મહિના બે મહિના પહેલા થી જ ગણપતિ બાપાના માટે શું કરવું શું ન કરવું આગમન કેવી રીતે કરવું અને ડેકોરેશન શું કરવું તેને બધી વાતચીત કરવામાં આવે છે અને મહેનાત પહેલા ગણપતિ બાપા ન મંડપ બાંધી દેવામાં આવે છે અને ગણપતિ ના જે નવ દસ દિવસ હોય છે તો તેમાં લોકો ખુબ ભક્તિભાવ થી પૂજા કરે છે આરતી કરે છે અને ભગવાનને ખૂબ સારી રીતે રાખે છે અને છપ્પન ભોગ કેવી બધી પ્રસાદો ચડાવે છે અને ખુબ મજા આવે છે એ તમને ખબર હશે કે આ બધા તહેવારમાં જે આપણો મુસ્લિમ ભાઈબંધો છે તેમનો તહેવાર પણ આવે છે જેને મોહ્રમ નામે ઓળખવામાં આવે છે તો તેમાં પણ આજ રીતે આમ એક પ્રકારનું તાજિયા જેવું આમ સ્ટ્રક્ચર હોય છે તેના એ લોકો કે અઠવાડિયું કેવું રાખતા હોય છે અને ત્યારબાદ તેનું પણ વિસર્જન કરે છે તે વિસર્જન કરવાના આગલા જ દિવસ એ લોકો છે ને રાતના એ તાજા અને પોતાના જે ફળિયા હોય છે તે વિસ્તારમાં તેમાં ફરાવે છે અને તે લોકો અ આ છે ને તજ જે તહેવાર એ લોકોના માટે દુઃખ હોય છે પરંતુ તે લોકો અને ખુબ ધૂમધામ થી ઉજવે છે અને ભગવાનની એ લોકો ના જે ભગવાન છે તેની પૂજા કરે છે અને જે જે રીતે આપણે કોઈ ન આમ કોઈ ન મૃત્યુ થાય અને કબર લઇ જાય છે તે તે લોકો એ વસ્તુને લઈ જાય છે એના વિશે મને એટ જેટલી માહિતી હતી તેટલી મેં તમને કીધી આગળ કઈ તમને બીજા કોઈ તહેવાર વિશે માહિતી હોય તો તમે મને તે કેવો
સાચી વાત તમે આ માહિતી આપી છે તે બહ જ સારી ને ઇમ્પોર્ટન્ટ હતી તો જેમ કે અ ફેસ્ટિવલમાં જોવા જઈએ તો સંક્રાંત જે સૌ પ્રથમ આપણા ગુજરાત નું બહુ જ ફેમસ ને જેમ કે વધારે ઉજવવામાં જોવું જોઈએ કે હ ઉજવવામાં આવતું હોય તો ગુજરાતમાં કે માણસો ગાંડા છે આ અ ફેસ્ટિવલ માટે કેમકે આ ફેસ્ટિવલમાં પતંગો ઉડાવવામાં આવે છે મહિનાઓ પંદર દિવસ પહેલા દોડી માંજવામાં આવે છે જેનાથી જેથી માણસો ચગાઈ શકે અ એના ચગાઈ શકે પતંગો સંક્રતના ના દિવસે ને સંક્ર તો સંક્રાત હોય ત્યારે બધાના ઘરે અ તલના લાડવા ને મોમરના લાડવા તો બને જ છે તમને બી ખબર જશે ને ચીકી બી બનતી હોય છે એ અ સંક્રાંત એ સંક્રાંત જે છે ફેસ્ટિવલ તે મારું બહ જ અ મનગમતું ફેસ્ટિવલ છે એવું તમારું એવું કઈ મનગમતું ફેસ્ટિવલ છે
હા ભાઈ સંગ્રાતમાં તો ખુબ મજા આવે છે તમને જે સંક્રતનો તહેવાર પ્રિય છે તેમ મને પણ ગમે છે કારણ કે સંક્રાંતમાં તો આખો દિવસ બધાના પરિવારો સાથે આપણે ટેરેસ પર રહ્યો છી કા તો જે તે મેદાન કેવા વિસ્તારમાં હોય છે અને ખુબ જ મજા આવે છે જારે પતંગ કપાય ત્યારે કાપો છે એવું બધું આપડણે જે બોલીએ છીએ અને જે પેમ્પુ વગેરે છે તો ખુબ જ અલગ જ મજા હોય છે અને ડીજે પર જે નાચીએ છ છે તો સક્રાત તો મને ખુબ જ ગમે છે અને તમને ખબર છે કે આ બધા તહેવારોના જેમજ બીજો એક તહેવાર છે જે નવરાત્રી તે આપણા ગુજરાતીઓનો તહેવાર છે અને તે ખુબ જ પ્રિય હોય છે. કારણ કે નવે નવ રાત લોકો માતાજીની પૂજા કરે છે આરતી કરે છે અને આરતી કર્યા બાદ તે લોકો ગરબા કરે છે તે ગરબામાં તો ખૂબ મજા આવે છે. લોકો અલગ અલગ ટાઈપ ના ગરબા રમે છે. દોળિયાઓ રમે છે અને જે અલગ અલગ પ્રકારના જે વસ્ત્રો હોય છે જેમ કે કપડા તે સીવડાવે છે અને પહેરે છે ગુજરાતીઓમાં તો ગરબામાં તો ચન્યાચોરી ખુબ જ ફેમસ હોય છે જે લોકો અલગ અલગ જાત ની ચન્યા ચોરી પહેરે છે અને ઘણા બધા કોમ્પિટિશનો પણ રમે છે અને ઈનામો મેળવે છે અને તમને ખબર છે કે આ ગરબાનો ગરબા જ્યારે હોય છે. તો હમણાં થી જેમ કે અમારી નવરાત્રી ના હમણાથી જ ગરબા ક્લાસીસ એવું શરૂ થઈ ગયા છે અને લોકો ગરબા ક્લાસીસ માં જાય છે અને ગરબા શીખે છે. મને તો ખુબ આ તહેવાર ગમે છે તો નવે નવ દિવસ જાઉં છો માતાજી ની આરતી કરું અને ગરબાનો આનંદ માણુ છું અને ગુજરાતીઓ તો રાતના ત્રણ ત્રણ ચાર ચાર વાગે પણ ગરબા કરે છે અને આખે આખી રાતો પણ ગરબા કરે છે અને તમને ખબર જ હશે તમે કોઈ આવી રીતના નવરાત્રી બીજો કોઈ તહેવાર મનાવ્યો છો
હા સાચી વાત જેમ કે તમે નવરાત્રીની વાત કરેલી છે તો અ આપણા ઈન્ડિયામાં મહારાષ્ટ્રમાં ગુડી પાડવા અ તહેવાર ઉજવવામાં આવે છે જે અ તહેવાર ઉજવવામાં આવે છે મરાઠી લોકો તમને ખબર છે મહારાષ્ટ્રમાં જે મરાઠી લોકો પછી તે ઓનો એ નવું વર્ષ કહેવામાં આવે છે. અ તે ગુડી પાડવામાં. અ મા ચામડું હોય છે પિત્તળનું તેના ઉપર અ માતાજી નું બનાવે છે કચરો એવું નાખીને જેનાથી એને પૂજા કરે છે. સવારમાં પછી ગુડી પાડવામાં અ આપણો લીમડા નું પણ પાંદડા આવે તેનો રસ પીએ છે જેનેથી આપણે સ્વ સ્વાસ્થને સારું રહી ને આ આખું વરષ આપણું સારું જાય જે ગુડી પર અ તહેવાર છે તે મરાઠીઓ મહારાષ્ટ્રના રહેવાસીઓ મહારા મરાઠી લોકો ઉજવે છે અ તે અ તે તમારા આ ગુજરાત અ ગુજરાતીઓનો પણ એવો કઈ તહેવાર આવતો હશે ને
હા ભાઈ તમે કીધું તેમ કે આ બધા તહેવાર છે તમારો તે ખુબ જ લોકો મનાવે છે અને ખુબ જ પ્રિય હોય છે અને તમને ખબર હશે કે અ આવી રીતના આમ ખ્રિસ્તી લોકો નું જે તહેવાર હોય છે. તે આપણે નાતાલ નાતાલ માં જે ડિસેમ્બર મહિનો હોય તો એ લોકો ખુબ ધૂમધામથી ઉજવે છે. અ એકબીજાના ઘરે જાય છે અને ગીતો ગાય છે અને તમને ખબર જ છે. તે એ લોકો પોતાના ઘરો પર લાઈટો લગાવે છે અને જે સ્ટાર હોય છે. એ કંડિલ જે કઈ કહે છે તો તે લગાવે છે. અને એ લોકો માં બધી કેક ને બધું એકબીજાને ભેટમાં આપવામાં આવે છે. અને આ તહેવાર તો એ લોકો ખુબ ધૂમધામથી મનાવે છે કારણ કે પંદરમી ડિસેમ્બરે એ લોકો ઉપરના જે ભગવાન છે ઈસુ ખ્રિસ્ત તેમનો જન્મ થયો હતો તેના પાંચ કે છ દિવસ પછી એ લોકો થર્ટી ફર્સ્ટ પ્રોગ્રામ માંથી લાવે છે અને તે પણ ખુબ ધૂમધામથી મનાવે છે. કારણ કે લોકો ઘણા મોટા પ્રગ્રામો કરે છે સ્ટેજ પર આમ ડાન્સ કરે છે. નાટકો કરે છે અને આવી જ રીતે લોકો કઈ મનાવે છે. અને તમને ખબર હશે કે આપણા આ જે આપણો જે હિન્દુ ધર્મ છે તેનો સૌથી પ્રસિદ્ધ અને ફેમસ તહેવાર છે તો તે દિવાળી કારણ કે દિવાળી મનાવવાનું મુખ્ય કારણ એ છે. કે જે રામ ભગવાન જે ચૌદ વર્ષનો વનવાસ કર્યો હતો. તે પૂર્ણ કરીને જયારે અયોધ્યા આવ્યા હતા તો ત્યારે ત્યાંના લોકો એ પોતાના ઘરોમાં દીવા સળગાવી ને અને ફટાકડાઓ એવું ફોડીને રામ ભગવાન નો સ્વાગત કર્યો હતો. તો આજ કારણે આપણે દિવાળી મનાવવામાં આવે છે. દિવાળીમાં આપણે પણ આપણે પોતાના ઘરો છે એને શંગારીએે છીએ લાાઈટો દ્વારા. અને પોતાના ઘરમાં જે દીવાબત્તી કરીએ છે દીવા સળગાવીએ છી અને લોકો પોતાના હોટલાઓ પર અ જાત જાતની રંગોળીઓ પાડે છે અને રાતના પછી ફટાકડા ઓ ફોડે છે ધૂમધામ થી મજા કરે છે. અને તમને ખબર છે કે બીજા દિવસે આપણે હિન્દુ ધર્મો નો નવુ વર્ષ બનાવવામાં આવે છે ત્યારે લોકો જે પોતાના બુઝુર્ગ વડીલ હોય છે તો તેમનો આશીર્વાદ લે છે. અને આશીર્વાદમાં આશીર્વાદના ટોપમાં રૂપમાં એ લોકો આપણાને પૈસા આપે છે. તો તમને રીતના ખબર હતી.
હા સર તમે જે કીધું છે નવો વર્ષ જેમાં અ આપણા અ ગુજરાતીઓ લોકો કે આપણા આ આ ઇન્ડિયન લોકો ના નવા કપડા પહેરે છે જેથી સવારે ઉઠી ને પેલા તો ભગવાનને ભાગે પડે છે ને જે બી આપણા વડીલ લોકો છે તેને પગે પડીને એ એ આ જે આશીર્વાદ આપે છે એને અ પૈસા પણ આપે છે જેનાથી જે વડીલ છે તે આપણેને આશીર્વાદ આપીને જે બાળકો છે તેને અ સારા સોચ આપેને સહન શક્તિ આપે કે અગાડી વધી શકે તો તમને એવું કોઈ હજુ તહેવાર ખબર છે.
હા ભાઈ. આપણા હિન્દુ ધર્મમાં તો ઘણા બધા તહેવાર છે અને હિન્દુ જ નહીં બીજા બધા તહેવાર પણ છે. અને તમને ખબર છે કે હમણાં નજીક માં જ છે પંદરમી ઓગસ્ટ તહેવાર. તે આપણો આવી રહ્યો છે પંદરમી ઓગસ્ટમાં આપણે ઝંડો ફરકાવીએ છીએ. અને અ જે આપણું રાષ્ટ્રીય ગીત છે રાષ્ટ્રગાન છે આ બધું આપણે ગાઈએ છીએ. તો મત તો કેવું કે આપણ જે તહેવાર છે તે આપણે બધે જ સહયોગ આપીને મનાવવો જોઈએ અને જે તે શાળા આપણા આપણા નજીકમાં જે તે શાળાઓ હોય છે. ત્યાં જઈને આ તહેવારનો આપણે ભાગ લેવો જોઈએ. અને આપણો જે હિન્દુ ધર્મ છે આ આપણો ભારત દેશ જે આઝાદ થયો છે. તો તેના વિશે આપણે માહિતી મેળવી જોઈએ સારું તો ભાઈ આપણે મળીએ આગળ પણ આવી રીતના જ અ ઘણા બધા તહેવારો વિશે વાતો કરીશું.
સારું ભાઈ સારું.